હ
હલો.
હલો.
જી.
એમાં જ તમને આવડે?
જી કેમ છો?
આપણે બધા જ તું શું કરયા કરે કલર?
હલો. હ તમારું જી તમારું ઘરમાં બધું ઠીક છે?
હા મારા ઘર બધું ઠીક છે. તમારા જમાડું થઈ ગયું?
યે અભી હેલો આવાજ આવી આપકો?
હા સમાર કો સમ બોલું.
હમ્મ. તમે જમી લીધું?
હા મને જમી લીધું લેતી હું ફ્રી બેઠી છું.
છે.
તમે બતાવો તમારે જમાડુ થઈ ગયું?
જીમુ
હા દસે શું કર્યા કરે તમે?
હું હલો. જી જમામાં અ બિ હા જમમામા મે આજ સુકી બનાવા
મારા ઘરે તો ખીચડી બન્યો.
થેપલા થેપલા સારું લાગે છે.
હા, મને તો ખેતમાં સારું લાગે છે, મને તો ખેત બહ ગમે હું નાસ્તામાં થેપલા ખાવ છું,
છે નાસ્તા મને ભી કથી પલા ભી પસંદ છે,
મને ભી મને બી ખેપલો બહુ જ પસંદ છે,
મન બી સરસ લાગે છે,
મ બી અને મને ઢોકલા પણ બ સરસ લાગે છે, મને ઢોકળા મા બરા ફેવરેટ છે,
હ જી અચ્છા જમાવામાં જમામાની તને અ પસંદ છે,
હા, મને જન્માડવા પસંદ છે,
હા હા હ બહાર ના ખાવામાં બહુ ભ ભેડસોયો છે,
આ તો સાચી વાત છે, બહાર ખાવાનું આ બહફુલી છે,
એ સાચી છે, પણ છો છોકરાઓની ક્યાં માને છે,
સરસ વાતો છોકરા પર તો માને નથી, એ તો બાને ખાના ખાવને જદ કરતો.
હા હા બિકુ હા બિલકુલ અચ્છા મામાભ આજ આજે શું બનાવા છુ,
મને અમારે ઘર છૂપ ખિચડી બની
કે છોટ બ છ
તમે બતા તમારે ઘરમાં શું બન્યું?
તારા ઘરમાં ફાફડા બનાવો છો
જી
શું કર્યા કરે તમે
હા
હું કર્યા કરે તમે
મારા ભી જમાનું થઈ ગય છે, હખ્યો છું તો મને લાગે કોઈ પણ મારે તો બાત કરે હતું,
જે બળછો અ છોકરાઓની કી ના માને તબિયત બીગડી જાય છે,
આ તો સાચી વાત છે, લોકો બહાર ખાવું એ તેલ મસાલા જાદા હોય, તો બહાર ન ખાાવનું સિદ્ધ કરે અને તેરા બીમાર થઈને થઈ જાય,
બહાર ના ખાવાનું આજકાલની બો ભેલભાલ હો ગઈ છું,
આ તો ભાઈ આ તો ભાઈ બિલકુલ સાચી વાત છે, બાર ના ખાવાનું તે ખાય તો બીમાર તો પડે ને અને સ્વાસ્થ્ય માટે ભી બિલકુલ સહી વાત નથી,
બહાર ના ખાવાનું બો જ ભલ ભેલભાલ ગોગઈ છે, પર આપડો બરાબર છોકરાઓને ના માને છે,
હા સાચી વાત છે, છોકરા પણ તો જીદ કરે તો કે તેને બહાર ના ખાવાનું બો જીદ્દ કરે, અને બહાર ના ખાવાનું તબિયત ખરાબ થાય જાય છે, અ મો તાપા પણ આવે છે, બો સારી સમસ્યા પણ આવે છે, જાય છે
હા હા ઘરના ઘરના ખાબું બો સારું સારું લાગે છે.
ઘર શુદ્ધ ખાવાનું બનાવો અને શુદ્ધ ખાવા હવે ધારી રાખ ખાવાસે અ શરીર તંદુરસ્ત રહેવા માટે આવે છે.
જે, મને મને અ ઘરના ખાવા ભી અ અચ્છા લાગે છે, સારું લાગે છે.
મને તો ઢોકળ હવે ગુજરાતી ખાવા મને બો પસંદ છે. મમ્મી ઢોકળા, ખાંડવી આ બો સરસ બનાવે કઈ પણ મારા ઘર આવશો તમે અ મારી મમ્મી ના હાથના ઢોકલા ચખાવસુ તમને.
જે સારું સારું અને અ અથવા ભાઈ બેન સબ સા સારું છે?
હા મારા ઘરમાં સૌ સારું હતું.
બા બા બાપુ
હા મારા ઘરમાં બા ભાઈયા સબ સારું હતું. તમે બતાવ તમારા ઘરમાં સબ સારું હતું?
જી સારું છે.
હા તમારા ઘરમાં શું બનાવવા
મારા ઘરમાં આજે અ રોટલી, ભાત, દાલ અને શાક બનાવે છે.
સરસ આ તો એકદમ સ્વાસ્થ્ય ખાના હતું. આ ખાવાનું શરીરમાં શક્તિ પણ મળે છે, બીમાર ન હતું બહાર ના ખાવાનું તો આ ખાના તો બો જ સરસ હતું.
પછી હા અ રોટલી, ભાત આ અને ગરમીના શાક જે સભી ભાવે છે.
તો ગરમીના એટલા ટાઈમે એટલા ગરમી પણ હોય તો એ સ ઠંડા શરીર ના કરે છે તો ઠંડા ખાવા આવે તા કે આપણા શરીર ઠંડી પણ રહે. કે એટલું સારું ગરમ પન આ તો બહારના ચીજ ખાવાનું તો બીમાર પડી જાય છે અને તન ખાવાનું ને લૂટ પડી જાય છે તમે.
એ બહાર ને ખાવાનું અમે બહાર ને ખાવાનું અવોઈડ કરે છે તમે.
હા ઘણું સારું છે, ઘણું સારું છે, બિલકુલ પર છોકરા છોકરી ના માને છે.
આ તો સારું જા છોકરા છોકરા પણ પણ માગતી નથી આ બધારે ખાવાનું બધ કરતા. તમે સમજાવો કે બાલાક ખાવાનું તે સત બગાડી હતું તમે ઘરના ખાવાનું અ સલાહ આપે છો ઘરના ખાવા થી શરીર તંદુરસ્ત રહેશે.
ઘરમાં ખાવાનું તો અ ના માને છે છે અ બહાર કા ખાના ખાવા છો.
બબ સારુ સારું પણ આપણે સમજાતું કે બહારને ખાવાનું તે બીમાર પડી રાખે તે શુદ્ધ નથી ખાવ તે તેલ મસાલા નો ખાના હોય તે ખાવો તો તો શરીરમાં બીમારી પણ થાય જાય છે.
હા. મને મન હા
અને શું કર્યા કર?
હમ્મ હમે શું હ આરામ કરો છો?
મને ભી ખાવાનું મારા ખાના થઈ ગયું તમે હું ફ્રી બેઠું તમે પણ આરામ કરશો.
હા આરામ કર ના છું,
અમે જોઈએ, કે બહાર ના ખાવાનું બાળકો ન મ કરશો, તે બહાર કો બહાર ખાાય તો બીમાર પડી જાય છે, તેને મના કરો કે બહારને ખાવાનું નથી વેદ નથી કરવા આ તો એટલા ગરમી ના ટાઈમ છે, બાર બહાર ના ખાના ખા તો તે બીમાર પડી જાય, તો અને બહ સારી તકલીફ પણ હોય છે, તે મોટાપા પણ બળી જાય છે, અને તેલ મસાાલો ના ખાવાનું છે, તે સત પણ ખરાબ થાય તમે
પડે પડે છોકરા છોકરી માને ક ના ક્યા માને છે, બહ બારનું ખાવાનું આજકાલ ભેલભાલ હો ગઈ છે,
હા, ઘર પે બનાય છે, અ ઢકલી અ ઢકલા રોટલી ભાત દાલ કાઢવીી
મારી મમ્મી ભી આ સારા મા મારી મમ્મી ભી સારા ખા ઘરમાં બનાતો મને પતાતા કે દબારના ખ તેલ મસાલા ભરે હો તે માટે ઘર ખ બનાતો
હા ઘરમાં બનાવો છું, તો શું તેલ મસાલા કમ પડે છે, બહારના ખ ખાનાનું બહ તેલ મસાલા જ પડે છે, તબીયતની ખબો ખરાબ હો જાય છે,
હમ આ તો સાચી વાત હશે, એ બહાર ના ખાના ખાવ છે, ને બહ સારી બીમારીઓ પડ આવે એના ઘરના ખાના છે શુદ્ધ ખાના પડી જાય,
હમ્મ
ચાલસો તમ બાત કર મને બહત અચ્છા લાગ આવ જો,
પછી હા આભાર
હમ્મ